તો તમને મારો અવાજ આવી રહ્યો શે?
હા તમારો અવાજ વ્યવસ્થિત આવી રહ્યો છે.
અચ્છા તો શું કરી રહ્યા છો, તમે હાલે ફ્રી છો?
હા ત્યારે તો હું ફ્રીજ બેસેલો છું.
તો જમવાનુ એવું થઈ ગયું તમારું?
હા જમવાનું ને એવું અમારે એમ તો બાર વાગ્યાનો સમય રેય. એટલે જમવાનું એવું બાર વાગે જ થઈ ગયું.
અચ્છા તો કેવું રહ્યું તમારે જમવાનું? મતલબ. આજનું મેન્યુમાં તમારે શું હતું?
એમ તો અમારું હોસ્ટેલનું જમવાનું છે એટલે ડેઇલીનું એમ તો મેન્યુ ફિક્સ જ રેય. તો આજે અમારા જમવામાં દાળ ભાત હતું. અને શાકમાં એમ તો બટાકાનું જ શાક રેય વધારે.
અચ્છા, અચ્છા એમ તો મો મોટા ભાગની જે હોસ્ટેલ હોય છે, ત્યાં બટાકાનું શાક એવું હ ડેલી ડેલી ખવાતું હોય છે. અહીં અ બધી જ શાકભાજીમાં આપણે જેમ જોવા મળે છે બરાબર ને? હલો
હા
તમને મારો અવાજ આવી રહ્યો છે?
અ જરાક અટકવા લાગ્યો છે તમારો અવાજ.
અચ્છા અચ્છા તો હું થોડું મારી પોઝિશન બેટર કરું છું હવે તમને મારો વોઇસ ક્લિયર આવે.
હા એમ તો જરાક વાર તમારો અવાજ ક્લિયર આવે છે અને જરાક વાર પછી એમ અટકવા લાગે છે
હા તો પણ તમને સંભળાતું છે ખરું હવે હલો
હા અત્યારે અત્યારે તમારો અવાજ આવી રહ્યો છે.
અચ્છા તો અ આજે આપણે એક એવા વિષય વિશે વાત કરીશું જે ઘણો બધા એ અગત્ય તેના છે અને અ મોટા ભાગે તેમ તમારા અવાજ પરથી લાગી રહ્યુ છે કે તમે પણ એવા યંગસ્ટર જ હશો તો યંગસ્ટર માટે એક ખુબ જ એવો મહત્વનો ટોપિક લઈને આજે હું એના પર ચર્ચા કરીશ આપણે ચર્ચા કરી શકો એ મારો ટોપિક છે મેન્ટલ હેલ્થ મેન્ટલ હેલ્થ એટલે અ માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણે થોડું પણ હું વાતો કરી લે તો આપ, એમાં ઇન્ટરેસ્ટેડ છોકરા
હા જરૂર થી અ ખૂબ જ ઇન્ટરેસ્ટેડ રહું છું વાતો કરવા માટે તો આપણે એના વિશે જરૂરથી વાતો કરીએ.
અચ્છા, તો અ મારું એવું માનવું છે કે, મેન્ટલ જે રીતે આજની જનરેશન છે અને જે રીતે આજનું કારોબાર છે. અ વસ્તી વધારો થઈ ગયો છે, ભારત દેશમાં ઘણી બધી જિમ્મેદારીઓ અ બાળકો આજે નાની એજ માંથી જ અનુભવી લેતા હોય છે ને. અ મોટા ભાગમાં એ લોકો જે કાર્યો કરતા હોય છે, એમાં સફળ ના થવાના કારણે એ લોકોની આજે ઘણી બધી મેન્ટલ જે હેલ્થ હોય છે એ બગડી રહી છે સાથે સાથે ઘણો એવો સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં આપણે જોઈએ, તો ઘણી બધી એપસો આવી ગઈ છે. જેમ વાત કરી લઈએ, આપણે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય. સેપ હોય અને ઘણી બધી વિડીયો ગેમ્સ પણ આજે અ લોકોને અસર કરી રહે છે અને એની સાથે સાથે ઘણી બધી ઘણા બધા એવા ફેક્ટર પણ આપણને ઇફેક્ટમાં આવતા હોય છે. હ, ઘણા બધા વ્યક્તિઓ પરીક્ષા નેને બધી તૈયારી કરતા હોય છે, અને ઘણી બધી વાર મેન્ટલ હેલ્થ પર જવાબદાર હોય છે ઘણી બધી વસ્તુ ઘણો બધો એવો પ્રયત્ન કરવા છતાં હ એ લોકો પોતામાં કા તો બીજા જે લોકોનું કાર્ય હોય, એ સફળ ના થતું હોય તો. એના કારણે અ એ લોકો માનસિક એવ ત્રાસ અનુભવતા હોય છે તો શું કોઈ આપ પણ એવો આપને પણ કોઈ એવો અનુભવ થયો ખરું.
હ છે. અ એમ જોવા જઈએ તો, અત્યાર સુધી માનસિક તણાવ બાબતે તો ઘણી વાર એમ તો થયો પણ છે. અ જ્યારે એમ મારો જ એક અનુભવની વાત કરુ તો જારે હું દસમા ધોરણમાં હતો અને અત્યારે અમારું કોવિડ આવી ગયું હતું જેના કારણે દસમું ધોરણ અમારું માસ પ્રમોશનમાં નીકળી ગયું હતું. તો એના પછી કારણ કે મને પહેલાંથી સાયન્સમાં ઇન્ટરેસ્ટ હતો. એટલે દસમા ના માર્સ પ્રમોશન પછી મેં સાયન્સમાં એડમિશન લઈ લીધું હતું. પણ અ એમ જોવા જઈએ તો દસમામાં જે આપણો પાયો મજબૂત થાય એ પાયો મજબૂત ન થવાના કારણે મને અગયાર ધોરણમાં બજ મુશ્કેલી આવવા માંડી સે. સાયન્સમાં તો એના કારણે જે મારું મેન્ટલ હેલ હતું હેલ્થ હતું. તે એકદમ ખોળવાઈ ગયું હતું કારણ કે મને ઘણા બધા વિચારો આવવા લાગ ગ્યા હતા, કે હવે હું જો અગિયાર માં જ ફેલ થઈ જઈશ. તો આગળ મારૂ શું થશે? કા તો પછી સાયન્સમાં જો માંડ પાસ થઈ રહ્યો. તો પણ આગળ મારું ભવિ મારું મેન્ટલ હેલ્થ જે છે તે એકદમ ખોળવાઈ ગયું હતું. પણ પછી અ સર લોકોએ ઘણા બધી સૂચનાઓ આપીને એક સમજદારીપૂર્વકની બધ બાબત બતાવી કે તમે પાછું કોમર્સમાં પણ અહીંયાથી ફિલ્ડ ચેન્જ કરી શકો છો તો ત્યારબાદ મેં કોમર્સમાં એડમિશન લીધું અને ત્યાર પછી એમાં મને ઈઝી લાગવા લાગ્યું એના કારણે પછી જે મેન્ટલ હેલ્થ મારું ખોળવાઈ ગયું હતું તે વ્યવસ્થિત થઈ ગયું. એ એક મારો પણ અનુભવ છે એના વિશે શું તમને એવું થયું છે?
હ હાહા હમ્મ આમ તો જે હિસાબેની હાલની જનરેશન છે બધાને મોસ્ટ ઓફ થતું હોય છે ઘણા ઘણા એવા ફેક્ટર આપણને ઇફેક્ટ મારતા હોય છે આપણી મેન્ટલ હેલ્થ પર જે જેના કારણે આપણે અ પોતાનું પોતામાં જે રહેલી ખુબીઓ એ પાછી દબાઈ જતી હોય છે અને ખુબ જ સારો એવો તમે પણ અનુભવ કરીયો છે અમને. સારી એવું તમે ઇમ્પ્રુવમેન્ટ પણ એમાં લાવ્યા છો અને હા વાત કરું હું તો મારી તો ઘણી બધી એવી આ રીતે આપણે એમાં તણાવ અનુભવ કરતા હોઈએ છીએ અને મારે પણ ઘણા બધા એવા અનુભવ થયા છે અ આપણે એના વિશેે અ થોડુંક ડિટેલ્સમાં જોઈએ તો આપણે અ મેન્ટલ હેલ્થને સુધારવા માટે ઘણા એવા સારા પ્રયત્નો પણ કરી શકીએ છીએ, જેમ કે આપણે અ યોગાથી પણ આપણેે પોતાના જે માનસિક રીતે મનને શાંત રાખી શકીએ છ છેીએ અ સારો એવો કંટ્રોલ પોતા પર લાવી શકીએીએ અને ઘણા બધા એવા યોગા વચ્ચે જેથી આપણું અ જે મન છે પ્ર શાંત થતું હોય છે અને અમ ઘણી બધી કસરતો પણ સાથે આપણે કરી શકીએ છીએ તો આપણે અ એવું પણ એનો એક ઉપાય જે મેન્ટલ હેલ્થ ને સુધારવા માટેના પ્રયાસોમાં કરી શકીએ છીએ હમ એમ વાત કરીએ યોગાની તો હવે હ યોગા તો સૌ કોઈ કરવા જ જોઈએ જેમ અ ભારત દેશમાં કારણ કે યોગાની શોધ પણ ભારત દેશમાં થઈ હતી અને જે આપણા પ્રાચીન ગ્રંથો અને જે પ્રાચીન સમયની જે અ પુસ્તકો છે એમાં સારો એવો ઉલ્લેખ કર્યો છે ઘણા બધા એવા પ્રશ્નનો ઉકેલ આપણે યોગા છીએ લાવી શકીએ છીએ તો આપણે યોગા એક બેસ્ટ વે છે કે આપણે જયારે તણાવમાં હોય ત્યારે યોગા કરવું કા તોું કોઈ એક્સરસાઇઝ કરવી એ ખૂબ જ જરૂરી છે હ સાથે સાથે આપણે ઘણી બધી એવી વસ્તુઓ પણ કરી કરી શકીએ છીએ જેમ કે આપણે પોતાના ખાસ મિત્ર હોય એની સાથે વાતો કરી શકીએ એ છે એનું નિરાકરણ પણ આપણે લાવી શકીએ એ છે કે ધારો કે તમને કોઈ એવું અ જેમ તમે કીધું કે તમે મેન્ટલ હેલ્થ નું જે અ તમે સ્ટ્રીમ ચૂઝ કરવાનું હતું ત્યારે તમે શિક્ષકની માર્ગદર્શિકા કોમર્સ સ્ટ્રીમ ચુઝ કરી તો તે રીતે આપણે કોઈ એવા વ્યક્તિ કા તો આપણા ફ્રેન્ડસ ને પણ વાતો કરી શકીએ છીએ અને આપણા મેન્ટલ હેલ્થને સારું કરવા માટે આ એક ઉપાય પણ સારો એવો કેહેવાય અને સાથે સાથે અ ઘણી બધી એવી રમતો પણ આપણે રમી શકીએ છીએ જેના કારણે હ આપણો જે માઈન્ડ હોય એ ડાયવર્ટ થઈ જતું રહે છે ને સારા એવા રસ્તે જ ચાલતું થતું હોય છે અને એમ રમત જોઈએ તો રમત પણ આપણને સક મારી શકે છે સારા એવા ગુણો પણ સ્ીખારે છે હવે અ કોઈ આપણે ટીમ ગેમ રમતા હોઈએ તો આપણને એક લીડરશીપનો એમાં જે ગુણ છે એ પણ શીખવા મળે છે અને ખુબ જ સારું એવું અ એમાંથી આપણને બધું શીખવા મળતું હોય છે તો શું તમે કોઈ ગેમ રમો છો જયારે તમે કોઈ એવા અ મેન્ટલ હેલ્થ તમારું અનુભવ છો કે તમારું માનસિક ભાર થોડો વધી ગયો તો તમે ગેમ રમવાનો પ્રેફર કરો છો ખરા
હા જારે એમ તો હું કોમ્પિટેટિવ એક્ઝામ્સની તૈયારી કરતો હોઉં છું તો એક બે કેલાક સુધી કોઈ એવા ભણવાના રિલેટેડ હું વિડીયો જોઈ લમ છું તો ત્યારબાદ મારું મગજ ખૂબ જ ભારે જેવું થઈ જાય છે તો ત્યારબાદ હું અડધો કલાક ક તો એક કલાક માટે જે મને એમ તો જે કાર્સ હોય બસ હોય એ ડ્રાઈવિંગ વાળી જે ગેમ્સ હોય તે વધારે ગમતી હોય છે તો તે હું અડધો કલાક માટે એવું રમી લે છું તો જેના કારણે માનું મારું જે મન છે તે પછી શાંત થઈ જાય છે અને હળવું પડી જાય છે તો એક તો એ ગેમ્સ વાળી બરાબર તમે વાત કરી
અચ્છા તો આપ એના માટે માઇન્ડ ફેશ માટે ગેમસ નો ઉપયોગ કરો છો એમ
હા
એ પણ એક ખુબ સારી વાત કેવાય કે તમે ગેમ્સ નો ઉપયોગ કરો છો અને મારું માનવું એવું છે કે જયારે આપણે કોઈ એવા માનસિક તણાવમાં હોઈએ ક્યાં તો આપણ મગજ પર થોડો વાાર એવો બી જતો હોય છે તો ત્યારે આપણે અ જે પોતાને સૌથી વધારે ગમતું હોય કે જે આના કરવાથી આ વસ્તુ કરવાથી મારુ. મેન્ટલ સ્ટ્રેન્થ સુધરી શકે છે તો આપણે તે હિસાબે ન કરવું જોઈએ અને ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે કરીને પોતાનું મેન્ટલ સેન્થ આપણે અ કંટ્રોલ કરી શકીએ છીએ અને સાથે સાથે ઘણી એવી વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે હા આપણે પોતાના વિચારો મિત્રો સાથે શેર કરવા જોઈએ અને હા સારો એવ ઉકેલ લવો જોઈએ તો આપને મારી ઇન્ફોર્મેશન કેવી લાગી અને આજનો ટોપિક ઉપ મારી જે અમે જે ચર્ચા કરી એ તમને કેવી લાગી એ હું થોડું જાણવા મળ
એમ તો તમે આજની એક અ મેન્ટલ હેલ્થ વિશે જે બાબત છે, તે ઘણી ચર્ચિત છે, કારણ કે આજના સમયમાં એ સૌથી વધારે આપણને એક પ્રોબ્લમ તરીકે પણ જોવા મળે છે, તો આ વિષય પર વાત કરીને મને ખુબ જ મજા આવી અને ઘણું બધું જાણવા પણ મળ્યું તો આ બદલ તમારો ખુબ ખુબ આભાર આવી ચર્ચા કરવા માટે
તમારો પણ ખુબ ખુબ એવો આભાર તમે તમારો જે કિં સમયે મને સારી રીતે મારા ટોપિક વિશે ત પણ ઇન્ટરેસ્ટ લીધો વાતો કરી તો ચાલો મિત્ર હવે પછી મળીએ બીજી વાર
હા ચાલો